શું કરો છો?
બસ કઈ નથી આ સત સત્ય પર વાત કરી છે.
સાચી વાત આજ હું સત્યનો વિજય વિષય પર મારા વિચાર રજૂ કરવા માટે તે ઊભી છું. અ આપણા વડીલાએ ખુબ સુંદર વાત કહી છે. સત્ય મેવ જયતે અર્થાત સત્યનો હંમેશા વિજય થાય છે. આ કેવલ એક વાક્ય નથી પણ જીવનનો મહાન સિદ્ધાંત છે.
સાચી વાત કઈ. આપના રાષ્ટ્ર નું સૂત્ર વાક્ય છે સત્ય મેવ જયતે. આ શબ્દો કેવલ રાષ્ટ્રસિંહ પર લીખેલા નથી પણ આપના જીવનને યોગ્ય કે દિશા બતાવના અમૂલ્ય સંદેશ છે. આનો અર્થ છે કે અંતે હંમેશા સત્ય નો વિજત થાય છે. આજના જો ની આજના સમયમાં ઘણા લોકોને લાગે છે કે જૂઠ બોલવાથી છલ કપટ કરવાથી કે બીજાને છેત્રીને સફળતા મળી શકે. કદાચ થોડા સમય માટે સંભવ બને. પણ આ સફળતા તો જોવ નહી આ સફળતા તો કાયમ રેતી જ નથી. સત્ય નો પ્રકાશ એક દિવસ જરૂ જરૂર બહાર આવે છે. જેવી રીતે સુરજ ને વાંધો થોડી વાર માટે ઢાકી શકે. પણ કાયમ માટે નથી. એવી જ રીતે સત્યને પણ કોઈ લાંબા સમય તક સુધી છુપાવી શકતું નથી.
બહુ સરસ વાત કહી તમે અને સત્ય એ જીવનનો આધાર છે. જે વ્યક્તિ હંમેશા સત્યનો માર્ગ અપનાવે છે તેને કદાચ થોડી મુશ્કીલો જરૂર હોય પણ અંતે સફળતા અને સન્માન જરૂર મળે છે. ખોટું બોલવું નથી થોડા સમય માટે ફાયદા થઈશ. જઈ શકે પણ સત્ય ક્યારે પણ હારતું નથી.
સાચી વાત કહી આપને જો નહી આપને સત્ય નો માર્ગ સરલ નથી. ક્યારેક સત્ય બોલવા માટે આપણે નુકસાન સહન કરવું પડે. અપમાન સહન કરવો પડે અને એક કઠિન પરિસ્ પંદીઓ ના સામના કરવો પડે. પણ જે વ્યક્તિ સત્યનો સાથ નથી છોડતો તે અંતે વિજ્ય વિજ્યા જરૂર બને છે બને છે.
સાચી વાત. અને સત્ય બોલવા બોલવું હંમેશા આસાન નથી ઘણી વાર સત તે બોલવા માટે હિંમત જોઈએ. પણ જે વ્યક્તિ સત્ય સા ઉભો રહે રહે છે ને તેના મનમાં ડર નથી હોતો કારણ કે સત્યની સાથે આત્મવિશ્વાસ અને ભગવાન નો આશીર્વાદ હોય છે. શું કહો તમે?
સારી વાત આપને ઉદાહરણ છે એક કે રાજા હરિચંદ્ર નું જીવન આ બાબતમાં શ્રેષ્ઠ ઉદાહરણ છેમ. તેમને પોતાનું રાજ્ય ધન, પરિવાર અને સુખ બધું ગુમાયું. પણ સત્ય નો ત્યાગ કયો ત્યાગ કયો કર્યો નથી. અને તે ભગવાન ને પણ તેમના સત્યની પરીક્ષા પૂરી કરી અને તેમને સન્માન આપ્યું. આજે હજારો વર્ષ પછી પણ તો જોવું નહી તેમ તેમનું નામ આદર થી લેવાય છે.
સાચી વાત અને આપણા ઇતિહાસમાં પણ રાજા હરિચંદ્ર નું નામ તમે નથી સુન્યું? અ રાજા હરિચંદ્ર નું નામ ખુબ આદરથી લેવામાં આવે છે. તેમને જીવનમાં અનેક દુઃખ સહન કર્યા પણ સત્યનો ત્યાગ નથી કર્યો. એમને સત્યનો વિજય ગણો અને આજ પણ એ તેમનું નામ આદર થી લેવાય છે.
સાચી વાત કહી આપણે મહાત્મા ગાંધી કેવું હતું કે સત્ય અ સત્ય એજ મારો ભગવાન છે. તેમને સત્ય અને અહિંસા નો માર્ગ અપનાવીને વિશ શ્વને બતાવ્યું કે સત્યથી તાક સત્યની તાકત થી પણ મોટામાં મોટું પ્રિવર્તન લાવી શકાય છે. અંગ્રેજો પાસે તો સત્તા હતી શાસ્ત્રો હતા. પણ ગાંધીજી પાસે તો સત્ય હતું. અને અંત મેં વિજય સત્ય નો જ થયો.
સાચી વાત બહુ સરસ વાત કઈ. રામાયણમાં પણ ભગવાન શ્રીરામ પણ હંમેશા સત્ય અને ધર્મનો માર્ગ બનાવી્યો. પિતાજી આજ્ઞા પાલન કરવા માટે તે તો છોદા છોદ વર્ષ વનવાસ ગયા પણ અને વચન થી ક્યારે પાછા હટ્યા નથી આથી આપણે શીખવા માટે કે સત્યોનો માર્ગ કઠિન હોય છે પણ જે હોય ને તો શ્રેષ્ઠ- મા શ્રેષ્ઠ મા હોય છે.
સાચી વાત કહી સત્ય નું બઉ જીવનમાં સત્ય તો બઉુ જરૂરી છે. જૂટ જદા તેમ તક ચાલે નથી પડ . વિદ્યાર્થી ના જીવનમાં પણ સત્ય નું ખુબ મહત્વ છે. જો આપને પરીક્ષામાં નકલ કરીશું માતા પિતા ને ખોટું કહીશું અથવા મિત્રો માટે મિત્રો સાથે વિશ્વાસઘાત કરીશું તો થોડા સમય માટે બસી બચી ગઈ પણ અંતર અંતર આત્મા ક્યારે શાંતિ અનુભવે છે ને નહી સત્ય બોલવાનું વ્યક્તિ નિડર હોય છે કારણ કે તેને કશું છુપાવનું હોત છુપાવનું હોત નથી.
સાચી વાત બઉુ સરસ વાત એ તો હોય જ ને અને આજના સમય સમયમાં ઘણી વાર લોકો જૂઠ બોલે ઝડપી સફર બોલીને ઝડપી સફળતા મળવાની કોશિશ કરે છે. પણ આવી સફળતા લાંબા સમય સુધી ટકતી નથી. સત્ય પ્રમાણિત અને મહેનતી મલે મલેે સફળતા જે સાચી સફળતા કેવા કહેવાય.
સાચી વાત કહી આપણે. સાચી વાત છે કે જૂઠના પગ ટૂંકા હોય છે પણ તેનો માર્ગ લાંબો હોવા. છતાં તે હંમેશા મંજિલ સુધી પહોંચાડે છે. આવો આપણે બધા સત્ય નો માર્ગ અપનાવીએ ને પ્રામાણિક જીવન જી ને સત્યમ જઈ તે ને કેવલ બોલીએ નહી આપ. ના જીવન માં ઉતારીએ.
સાચી.
આજે આપણા જીવનમાં ઘણા માર્ગ હોય છે. કોઈ ખોટા નો માર્ગ પસંદ કરે છે તો કોઈ સત્ય નો માર્ગ. પણ ખોટા નો માલ શુંરૂઆતમાં સરળ લાગે છે. પણ અંતે દુઃખ હોય છે બદનામી ને પસ્તાવા આપે છે. જયારે સત્ય નો માર્ગ કઠિન હોવા છતાં અંતે સુખ આપે ને અંત તમાને સફળતા આપે છે એટલા જ કવાય છે કે સત્ય ન મા સત્ય નો હંમેશા વિજય થાય છે.
સાચી વાત સાઈ સર સાચું કઉ તમને અને અ વિદ્યાર્થી તરીકે પણ આપની ફરજ છે કે પરીક્ષામાં નકલ ન કરીએ માતા પિતા અને સાથે સત્ય બોલી અને ક્યારે પણ ખોટા માર્ગ પર ના ચલીએ નાની ઉંમરથી સત્યની આદત પડશે તો જીવન ઉજ્જવલ બની છે.
સત્ય એવો તો દીવો સત્ય તો એવો દીવો છે કે જે ક્યારે બુજાતો નથી. જૂઠ એ અંધકાર જેવું જ એ જેવું છે કે અંધકાર થોડી વાર માટે રહી શકે. પણ સૂરજ ઉગે પછી તો પછી તે ગાયબ થાય છે. એવી જ રીતે જૂઠ જૂઠ થોડી વાર મા સત્યને ઢાંકી શકે પણ હંમેશા માથે નથી. સત્ય તો બોલ બોલનાર વ્યક્તિ ક્યારે ડરતો નથી. તેને કોઈ વાત પણ છુપાવની પડતી નથી. તે શાંતિથી ઊઘી જગ છે ને કારણ કે તેનું મન સ્વસ હોય છે જયારે જૂઠ બોલનાર વ્યક્તિ હંમેશા ડર ડર માં જીવતો હોય છે. કે ક્યાંક મારું જૂઠ પકડાાય ના જાય.
સાચી વાત કહી એ તો હોયશ ને છતકે તો બહ જરૂરી છે જીવનમાં.
આપણા જો ની આપણા ઈતિહાસમાં અનેક મહા પુરુષો એ સત્યનોો માર્ગ્યો નાયો અને રાજા હરિચંદ્ર સત્ય માટે બધું બલિદાન આપ્યું. અને ભગવાન શ્રીરામ સત્ય અને ધરમ નું પાલન કર્યું. અને મહાત્મા ગાંધી સત્ય અને અહિંસા નો બ બલ પર ભારત ને આજ રાજાદી વિ સાપી આ બધા ઉદાહરણો આપને શીખવાડે છે કે સત્યની તાકાત ફક્ત મોટી છે. આપને. આપણે આજના સમાજમાં પણ સત્ય નું મહત્વ ઓછું થયું જ નથી. વ્યાપારી પ્રામાણિક રહે ડાક્ટર સાચી સલાહ આપે. શિક્ષક શિક્ષક ઈમાનદારી થી ભણાવે. અધિકારી ન્યાય કરે અને નાગરિ નાગરિક સત્ય નો માર્ગ અપનાવે તો સમાજ સુખી અને સમદ્ધ બની શકે.
સાચી વાતો તો હોય છે ને સત્ય જીવનનો આધાર છે જે વ્યક્તિ હંમેશા સત ત્યનો માર્ગ અપ અપનાવે છે ને દિજની કદાચ થોડી મુશ્કેલ જરૂર આવે છે પણ અંતે સફળતા અને સન્માન જરૂર મળે છે હમ બધું હાચમ વાત છે
સાચી વાત કહીએ ઈ હરાવી શકતી નતી સમય ભલે લાગે અંતે જીત સત્યની જ થાય છે
સારું